હેલો હા હા આવે છે
હા બોલો કેમ છો મજામાં
હા તમે કેમ છો
બસ મજામાં
હા અત્યારે કેવું ગામડાનું જીવન અને શહેરનું જીવન એટલુ અલગ અલગ હોય છે ને
હા
એ ગ ગામ આપણો દેશ જે છે એ ગામો અને શહેરોથી બનેલો છે. એટલે બંનેની પોતાની અલગ અલગ ઓળખ વિશેષતા અને જીવનશૈલી હોય છે. અને ગામડાનું જીવન હોય. એ ત્યાં શાંતિ સ્વચ્છ હવા અને કુદરત નો સુંદર માહોલ હોય છે. શહેરમાં બધી સુવિધાઓ હોય. પરંતુ ગામડાની શાંતિ અને સાદગી કઈ અલગ જ હોય છે.
હ સાચી વાત છે. અને ગામમાં તો વહેલી સવારે પક્ષીઓનો મધુર કર અવાજ મળે છે. ચારે તરફ હળિયાળી ખેતરો વૃક્ષો અને ખુલ્લું વાતાવરણ પણ ને જોવા મળે છે તાજી હવા અને પ્રદુષણ મુક્ત વાતાવરણને કારણે ગામડાનું જીવન અ સ્વચ્છ અને સારું માનવામાં આવે છે.
હા એ તો એકદમ સાચું ગામમાં લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. કોઈને મુશ્કેલી પડે તો આખું ગામ મદદ માટે આગળ આવે છે. એકતા સહકાર અને ભાઈચારા ની ભાવના જોવા મળે છે.
હા અને અ જયારે હું વેકેશનમાં મારા દાદા ને તં જાઉં છુ, ગામે ત્યાં હુ અ ત્યારે મને ખુબ આનંદ થાય છે, અને સવારે ખેતરમાં ફરવા જવાનું કુવામાંથી પાણી કાઢવાનું પશુઓને પશુઓને જોવું અને સાંજે ખુલ્લા આકાશ નીચે બેસવું આ બધું શહેરમાં ભગ્યે જ જોવા મળે
હા એ તો છે જ પરંતુ શહેરનું જીવન પણ ઘણું ઉપયોગી ઉપયોગી હોય છે. શહેરમાં સારી શાળાઓ છે, કોલેજો હોસ્પિટલો મોટી કંપનીઓ મોલ સિનેમા જાહેર પરિવહન ની બધી સુવિધાઓ ઉપલબ્ધ હોય અને રોજગારની તકો પણ શહેરમાં વધુ હોય છે. ઘણા લોકો ગામડા માંથી શહેરમાં નોકરી અને ઉચ્ચ શિક્ષણ માટે આવે છે. કારણ કે શહેરમાં નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓનો લાભ સરળતાથી મળે છે. જે ઘણા લોકો શહેરમાં રહેવાનું વધારે પસંદ કરે છે. જયારે ગામડામાં આ બધી સુવિધાઓ હજુ ઓછી હોય છે.
હા પણ શહેરના જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પણ આવે છે. જેમ કે ટ્રાફિક અવાજ ન પ્રદુષણ હવાનું પ્રદુષણ ભીડ અને ઝડપભર્યું જીવન ઘણી વાર તો કેટલાક કેટલાકને અ થકવી નાખે છે, લોકો પાસે એકબીજા માટે પણ સમય નથી હોતો.
હા એ તો છે જ અને અહિયાં સિટીમાં તો કેવું હોય છે. કે અત્યારે લોકો ગામડા માંથી શહેર તરફ કેમ બને છે. કે લોકો ને છે ગામડામાં એટલું મતલબ કશું કામ કરવા માટે મળતું નથી. અને જયારે શહેરમાં રોજગારની તકો સારી હોય છે અને ત્યાં ભણવાનું પણ સારું હોય છે એટલે લોકો ગામડા માંથી શહેર તરફ વળ્યા છે.
હા સાચી વાત છે પણ હવે તો ગામડામાં પણ ઘણો વિકાસ થયો છે. સારી સડકો વીજળી મોબાઈલ નેટવર્ક ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓ અને બીજી સરકારી યોજનાઓ ના કારણે ગામના લોકોનું જીવન પણ ઘણું એવું બદ લઈ ગયું છે
હા એ તો તમે એકદમ સાચું કીધું છે ગામડામાં પણ સારું બદલાઈ ગયું છે ખેડૂત અને ગામડામાં તો લોકો ખેતી જ કરતા હોય. એટલે ખેડૂતો આપણા દેશની અર્થવ્યવસ્થામાં ખુબ મહત્વનું યોગદાન આપે છે. તેઓ મહેનત કરીને અનાજ શાકભાજી ફળ અને અન્ય પાક ઉગાડે છે. ગામડાનું મહત્વ ક્યારે ઓછું થઈ શકે નહી એટલે શું કે ગામડામાં જ્યાં બધું અનાજુ કે એજ શહેરમાં આવે છે, અને એજ લોકો ખાય છે. એટલે ગામડાનું પણ પોતાનું આગવું મહત્વ છે, એટલે કેવાય ને એમ હ મને એવું લાગે છે, કે ગામ અને શહેર બંને એકબીજા ના પૂરક છે, ગામ વગર શહેર ચાલે શકે નહીં અને શહેર વગર ગામ નો વિ કાસ પણ અધુરો છે.
હા સાચી વાત છે. અને ગામના લોકોનું જીવન સરળ અને કુદરતની નજીક હોય છે. તો વહેલી સવારે લોકો પોતાના કામમાં લાગી જાય, ખેડૂતો ખેતરમાં જાય પશુપાલકો અને પશુપાલકો પશુઓની સંભળ રાખે અને બાળકો શાળાએ જાય અ આખા દિવસનું વાતાવરણ ખુબ જ શાંત અને સ્વસ્થ હોય છે.
હા, એ તો છે જ અને મને ગામની સૌથી સારી વાત એ લાગે છે કે ત્યાંના લોકો એકબીચારા સાથે ખૂબ પ્રેમથી રહે છે. કોઈના ઘેર લગ્ન હોય તહેવાર હોય કે કોઈ મુશ્કેલી આવી હોય આખું ગામ સાથે મળીને મદદ કરે છે. આવી એકતા શહેરમાં ઓછી જોવા મળે એમ કારણ કે શહેરમાં લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે તે ઘણી વાર પાડોશીઓ સાથે પણ બહુ ઓછો સંપર્ક રહે છે. જોકે શહેરમાં રોજગારની તકો વધુ હોવાથી ઘણા લોકો ત્યાં રહેવાનું પસંદ કરે છે. મોટી કંપનીઓ, ઓફિસો અને ઉદ્યોગોમાં નોકરીની ઘણી તકો હોય છે.
હા ઇ તો વાત સાચી છે ગામમાં તો લોકો પૂછવા બી આવે છે શહેરમાં તો કોઈ પૂછે નઈ. અને શિક્ષણની વાત કરીએ તો શહેરમાં સારી શાળાઓ કોલેજો અને વિવિધ તાલીમ સંસાઓ સરળતાથી મળી જાય અને વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી અને આધુનિક શિક્ષણ નો પણ લાભ મળે છે.
હા એ તો તમે સાચું કયું છે. અને હવે તો ગામડામાં પણ શિક્ષણની સ્થિતિ સારી થઈ જ ગઈ છે. ઘણી સરકારી અને ખાનગી શાળાઓ સારી રીતે કાર્ય કરી રહી છે. ઇન્ટરને ડિજિટલ શિક્ષણના કારણે ગામના વિદ્યાર્થી પણ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. અને આપડે એમ જોવા જઈએ તો ગામમાં રહેવાનો ખર્ચ પણ શહેરની સરખામણીમાં ઓછો હોય છે. ઘરભાડું, શાકભાજી રોજિંદી જરૂરિયાતની ઘણી વસ્તુ ઓછા ખર્ચમાં મળી જાય છે. તે શહેરમાં જીવન જીવવું ઘણી વાર બધુ ખર્ચાળ બની જાય છે.
હા એ તો સાચી વાત છે કારણ કે શહેરમાં તો ભડું, વાહન વ્યવહાર શિક્ષણ અને અન્ય ખર્ચ તો વધુ હોય છે. પન તેની સામે ત્યાં અટકાવવાની તકો પણ એવી વધારે જ હોય છે. અ એટલે કે દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાત અને પરિસ્થિ તિ ને જોઈને જ સ્થાન પસંદ કરવું જોઈએ.
હા એ તો છે જ. અને મને ગામમાં તહેવારો ઉજવવાની રીત ખુબ ગમે છે નવરાત્રી હોય ઉતરાણ હોય હોળી હોય. કે દિવાળી આ અન્ય તહેવારો આખું ગામ સાથે મળીને ઉજવે છે. લોકો ખુબ ઉત્સાહ અને એકતા જોવા મળે છે. એટલે સ ગામના જે તહેવારો ઉજવતા હોય સાથે મળીને ઉજવતા હોય એટલે વધારે મજા આવે. અને શહેરમાં લોકો ઉજવે પણ પોતપોતાની રીતે ઉજવતા હોય એટલે એની મજા થોડી ઓછી થઈ જાય.
હા એટલે શહેરમાં પણ તહેવારો તો ઉજવાય પણ ઘણી વાર લોકો તેમના પરિવાર સુધી જે મર્યાદિત રાખે અને ગામમાં જીયે હા થાય ગામમાં એક સાથે બધા આવવું જોઈએ બધા જ તહેવારો
હા એ તો છે જ મને એવું લાગે છે કે ગામનું જીવન આપડે આપણને મહેનત સાદગી અને પ્રકૃતિ સાથે જીવવાનું શીખવે છે જયારે શહેરનું જીવન સમય નું આયોજન નવી ટેકનોલોજી અને ઝડપી નિર્ણય લેવાનું શીખવે છે એટલે જીવનમાંથી સારા ગુણ અપનાવવા જોઈએ એમ ગામની સાદગી અને શહેરની પ્રગતિ સાથે જોડાય તો જીવન વધુ સંતુલિત બની શકે છે
હા સાચી વાત છે અને મને તો એવું લાગે છે કે સાથે સાથે શહેરની સુવિધાઓ સુવિધાઓનો સમજદારી થી ઉપયોગ કરવો જોઈએ અ તેથી વિકાસ અને પરંપરા બંનેનું સંતુલન સારી રીતે પ્રગતિ કરે
હા એ તો તમે એકદમ સાચી જ વાત કીધી છે અને આપણેે આમ જોવા જઈએ તો ગામ આપણને આપણે હમણાં વાત કરીને જીવન જરૂરિયાત ની વસ્તુ પૂરી પાડે છે જયારે શહેર આપણને ઉદ્યોગ શિક્ષણ આરોગ્ય અને રોજગારીની તકો પાડે છે એ બંને વચ્ચેનો સંબંધ ખુબ જ મજબૂત છે એમ એક મેં હમણાં જ કીધું એકબીજા ના પૂરક છે એટલે બંને ના સારા ફાયદા છે ને બંને ન થોડું થોડું થોડું નુકસાન છે એવું છે
હા એટલે તો ગામમાંથી તો આપણને અનાજ શાકભાજી દૂધ અને ઘણી જરૂરી વસ્તુઓ આપે છે જયારે શહેરમાં ઉદ્યોગો શિક્ષણ આરોગ્ય અને રોજગારીની વધુ તકો મળી રહે એટલે બંને વચ્ચેનો સંબંધ ખુબ મજબૂત છે
હા અને હવે તો શહેરમાં પણ હરિયાળી વધારા માટે બગીચા વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે એટલે લોકો પણ પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે અને ખુબ જ સારો બદલાવ છે એટલે જેમ અમે ગામડાનું જીવન આપણને પ્રકૃતિની નજીક રહેવાનું શીખવે છે ત્યાં સ્વચ્છ હવાને ખુલ્લી જગ્યા અને શાંત વાતાવરણ હોય છે એવી જ રીતે હવે શહેરના લોકો પણ એવી રીતે થોડું થોડું રીતે શું કેહેવાય પ્રકૃતિની નજીક રહેતા શીખ્યા છે ખરી
હા સાચી વાત છે અને આપણને શહેરનું જીવન સમય નું આયોજન નવી ટેકનોલોજી ન ઉપયોગ અને ઝડપી નિર્ણય લેવાની ટેવ પાડે છે અને શહેરમાં લોકો ઘણી નવી તકો થી આગળ પણ વધી શકે છે બંને જીવનનું ઘ બંને જીવન માંથી ઘણું શીખવા મળે છે
હા અને અત્યારે તો યુવાની યુવાનોની જવાબદારી પણ ખૂબ મહત્વની છે ગામના યુવાનો આધુનિક ખેતી નવી ટેકનોલોજી અને શિક્ષણ દ્વારા પોતાના ગામનો વિકાસ કરી શકે છે જો શિક્ષિત યુવાનો પોતાના ગામ માટે કઈક ખરે તો ગામો વધુ વિકસિત બની શકે છે
હા. અને મને તોવું લાગે છે કે મારા માટે તો હવે ગામ અને શહેર વચ્ચેનો તફાવત- - ધીમે ધીમે ઓછો થઈ ગયો છે. આજે ગામોમાં પણ સારી શાળાઓ આરોગ્ય કેન્દ્ર ઇન્ટરનેટ- - બધું જ મળી રહે છે જયારે શહેરમાં- - પણ લોકો કુદરત ની નજીક રહેવા માટે વૃક્ષારોપણ અને- - અ ઓર્ગેનિક ખેતી જેવા પણ પ્રયાસો કરે છે
હા, એ તો છે જ અને જેમ ગામમાં- - ગામડામાં યુવાનો ની જવાબદારી છે એમ શહેર માં પણ યુવાનોની જવાબદારી છે શહેરના યુવાનો એ પણ પર્યાવરણ ન રક્ષણ કરવું ટ્રાફિક ના નિયમોનું પાલન કરવું અને સમાજ માટે ઉપયોગી કાર્યમાં ભાગ લેવો જો જોઈએ, વિકાસ ની સાથે જવાબદારી પણ જરૂરી છે
હા, સાચી વાત છે આની પર તો આપણેે વાત કરીશું એટલી ઓછી પડશે
હા, સારું સારું મે ફરી ફોન કરીશ ત્યારે
હલીએ ફરી
હા, મળીએ